મારો અવાજ આવી રહ્યો છે.
સ્પષ્ટ
ઓકે.
હા આપણા ચર્ચાનો વિષય શું રહી શકશે આજે.
અ તમે જે રીતે કહેશો એ રીતે આપણે વિષય નક્કી કરીશું આમ તો મને લાગે છે કે વિષય નક્કી કરવા જેવું કઈ છે નહીિ બિકઝ આપણા બંનેના જે લેવલ છે એ પ્રમાણે આપણે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરી શકીએ એમ છ.
હા એ તો પાક્કું છે કારણ કે બહુ જૂનો સંબંધ રહ્યો છે અને ઘણા બધા વિચારોની અંદર આપડે વિચાર વિમર્શ થઈ ગયેલું છે અગાઉ તો એવો કોઈ ટોપિક લગભગ મને પણ નથી લાગતો કે જે આપણા માટે એકદમ નવો હોય કે એ વિચારીને બોલવું પડે એવું
અ આપણેે વાત આપડે જો વાત કરવી હોય તો આપણે એ વિશે વાત કરી શકીએ. કે આજના જમાનામાં શિક્ષણ છે બરાબર એ શિક્ષણ વિશે શું કેવું છે તમારું વિસે અને પિતા તરીકે તમાર શું માનવું છે.
હમ. આ ચોક્કસ હું એને થોડુંક વિગત વાર કહ તમને કે એક પિતા તરીકે હું વિચારું છું કે શિક્ષણ શું હોવું જોઈએ શિક્ષણ એટલે આપણે એવું એક ધારણા છે આપડી કે બાળક સ્કૂલમાં જાય ધોરણ એક થી બાર ભણે કે ધોરણ એક થી દસ ભણે પછી દસ પછી ડિપ્લોમામાં જાય છે બાર ઓ સાયન્સ કે કોમર્સ પછી કોલેજમાં બેચલર થાય માસ્ટર થાય છે અને આજની પરિસ્થિતિમાં તમે જુઓ તો આજ પેટર્ન એવરેજ લોકો ફોલો કરતા હોય છે ને અને લગભગ મોસ્ટ ઓફ ઘણા બધા લગભગ લોકો પ્રમાણે જતા હોય છે એટલે માસ્ટર કર્યા પછી એમનું એક સિડિલ બની ગયું છે કે એક એવી પેટર્ન બની ગઈ છે કે માસ્ટર થઈ ગયા તે હવે જોબ ક્યાંક શોધવાની ક્યાંક ને ક્યાંક જોબ મળે તો એ જોબ લઈને એમાં આગળ કામ કરી રાખવાનું. હવે પરિસ્થિતિ એવી છે કે બેચલરસ થયા હોય કે માસ્ટર થયા હોય કે ડિપ્લોમા હોય ડિપ્લોમા ડિગ્રી ધરાવતા હોય પરંતુ આપણે માર્કેટમાં જોઈએ છેએ અને વર્તમાન સમયની જે માંગ છે એ પ્રમાણે ઘણી બધી નોકરીઓ ઓછી અથવા તો નોકરી છે તો એ પ્રમાણેની નોકરીઓ રહી છે કે જ્યાં આગળ સ્કીિલની જરૂર હોય જેમ કે આજે એક વ્યક્તિ છે કે જે બીસીએ કર્યું છે ને એ એમસી એ કર્યું છે પણ એમસી એ કર્યા પછી એ પોતે અ સોફ્ટવેર ડેવલોપર તરીકે જેને કામ કરવાનું હોય છે એ નથી કરી શકતો બરાબર છે તો ત્યારે આપને એક એવો વિચાર આવે કે માસ્ટર થયા પછી પણ જો એની એક સ્કીલ હોવી જોતી હતી એના અભ્યાસ પ્રમાણે તો એ સ્કીલ જો એની જોડે નથી આજે તો ક્યાંક ને ક્યાંક એના પાછળ જવાબદાર શિક્ષણ છે. હું એવું માનું છું. શિક્ષણની કોઈ પદ્ધતિ માં છે. કે એવી કોઈક એવું કઈક છૂટી રહ્યું છે આપણી આખી જે પદ્ધતિ બની આખું જે સિલેબસ બનતો હશે જે તે વિદ્યાર્થીઓનો જે સ્ટ્રીમમાં જે પણ સ્ટ્રીમમાં એમનો જે સિલેબસ બનતો હશે કે એમની જે ભણાવવાની જે પદ્ધતિ હશે કે પ્રેક્ટિકલ એમની જે પદ્ધતિ હશે એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ઉણપ હોતી હશે. તો જ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય કારણ કે રેશિયો એવો છે કે સો વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા હોય માસ્ટર્સમાંથી તો એ માંડ માંડ એમાંથી પાંચ કે દસ એવા ઉમેદવાર હોય છે કે જે હાઈસ્કીલ હોય છે અને એમને એક સારી સંતોષકારક નોકરી મેળવી શકે છે બાકીના નેવું છોકરાઓ સોમાં થી નેવ છોકરાઓ એવી એક સ્ટ્રગલમાં હોય છે એવા સંઘર્ષમાં હોય છે સતત કે એ લોકો એ વિચારવું પડે છે કે આટલો બધો ખર્ચો કર્યા પછી કોલેજનું ત્રણ વર્ષ અને બે વર્ષ માસ્ટર કર્યા પછી પણ જો નોકરી માટે આટલી બધી વ્યથા હોય તો એ લોકોએ હવે શું કરવું કારણ કે એમની સીધી જ કમ્પેરિઝન હવે એ લોકો જોડે થઈ જાય છે કે જે આઠ અને દસ પાસ છે એ લોકોને પણ કોઈ જોબ નથી આપ રહ અને પીલા લોકો લોકો જે છે જે માસ્ટર્સ છે છે ડિગ્રી છે. પણ એ લોકોને પણ જોબ કોઈ નથી મળી રહી હું એવું કહીશ કે આઠ અને દસ કે બાર ધોરણ ભણેલો વ્યક્તિ કદાચ એનાથી સારું મેળવી શકે કારણ કે એને નક્કી કર્યું છે એને નક્કી કર્યું છે. કે હવે મને કોઈ સારી મલ્ટીનેશનલ કંપનીમાં કોઈ સારી પોઝિશન પર જોબ નથી મળવાની એટલે એ જે પણ મળે છે એ પૂરા દિલથી અને લગન થી કામ કરશે અને કદાચ બની શકે કે એની પ્રગતિના રસ્તાઓ એના માર્ગો ત્યાંથી ખુલી શકે પરંતુ જે વ્યક્તિ ડિગ્રી ધરાવતો હોય છે. એ વ્યક્તિને એક સંકોચને એક હંમેશા એક એવી મૂજવણ હોય છે કે હવે મારી કાર કક દઈશું કારણ એને ઘણી બધી ધારણાઓ હોય કલ્પનાઓ કરી દીધી હોય કે હું માસ્ટર થઈશ પછી મારે આ પ્રમાણેની ઓફિસમાં બેસીને આ પ્રમાણે ના કામ કરવાના હશે. મારી નીચે આટલો સ્ટાફશે મારી ઉપર આટલો સ્ટાફ હશે હું એકપ પર કામ કરતો હોય જ્યારે વાસ્તવિકતા એનાથી તદ્દન વિરુદ્ધ હોય છે તો આવી પરિસ્થિતિ સ્થિતિની અંદર મારું એવું માનવું છે. કે શિક્ષણ જગતની અંદર શિક્ષણ એવું હોવું જોઈએ કે જયારે વિદ્યાર્થી બાર ધોરણ ભરીને પણ પાસ આઉટ બાર પાસ આઉટ થાય છે તો એ સ્કૂલની અંદર કે ગ્રેજ્યુએશન માટે જો કોલેજમાં જાય છે તો કોલેજની અંદર ત્યાં આગળ શિક્ષણનો જે ઢાંચો છે એ એ પ્રમાણે નો હોવો જોઈએ કે મારો જીવનની રોજ બરોજની જે કૌશલ્ય છે કે રોજ બરોજમાં એને જે ઉપયોગી હોય જેમ કે આજે સવાર થાય આપણે આજે ઘરમાં મેમ્બર જેટલા હોય સભ્યો તેટલા સેલફોન થઈ ગયા છે આજે દરેક ઘરમાં દ્વિચક્રી વા બાઈકો થઈ ગયા છે લગભગ ઘરોમાં ફોર વ્લર થયા છે, અને એટલી ઘણી બધી વસ્તુઓ છે કે આજે આપણા ઘરની અંદર એ વસ્તુ પ્રાથમિક જરૂરિયાતોમાં આવી ગઈ છે આજે ઉનાળાની સિઝન ચાલુ થવા જઈ રહી છે, તો આપડા ઘરોની અંદર એસી, ફ્રીજ કમ્પલસરી દરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ મોટા ભાગના ઘરોમાં પણ હોય છે આજે વસ્તુ લક્ઝરીઝમાં નથી આવતી કે બહુ મોટા અને અમીર લોકો ના ત્યાં હોય અને સામાન્ય લોકોના ત્યાં ના હોય એ વસ્તુ હવે નથી રહી હવે એસી ફ્રીજ ને આ બધી જે હોમ એપ્લાયન્સીસ છે એ દરેક ઘરોમાં જોવા મળશે તમને ઇવન તમે વોશિંગ મશીન પણ લઈ લો તો આજે લગભગ પરિવારો એફોર્ડ કરી શકે એવી કિંમતમાં મેળવી લે છે તો હવે શિક્ષણ એ પ્રમાણેનું હોવું જરૂરી છે. કે આ પ્રમાણેના ટૂંકા ગાળાના નાના એવા કોર્સો કરીને કોઈ વ્યક્તિ જે તે ક્ષેત્રમાં કૌશલ્ય મેળવે અને માનો કે એ સેલફોન રિપેરિંગની ફિલ્ડ પસંદ કરે છે તો એ ફિલ્ડમાં ટૂંકા ગાળાનો કોઈ એવો કોર્સ કરીને અને એ કોર્સની અંદર હું કહ છું કે સો ટકા એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવતું હોય તો જ એ શીખી શકે અને તકનીક જ્ઞાન આપવામાં આવતું હોય સો ટકા તો જ એ બજારમાં બેસીને પોતાનો વ્યવસાયને બેસી શકશે અને લ જે પ્રોબ્લેમ આવે છે એ સોર્ટ આઉટ કરી શકશે અને આજે એનો જ વ્યવસાય એ જ વ્યવસાયમાં આજે હું કઉ છું કે બહુ વિશાળ સંભાવનાઓ જોઈ રહ્યો છું બાકી જે જોબની વાત છે તો એની અંદર તો મેં તમને અગાઉ પણ કહ્યું કે એની અંદર નેવ અને દસ નો રેશિયો છે. જે ઘણું મુશ્કેલ છે તો મારી દ્રષ્ટિકોણથી એક ગીતા તરીકે કે હું મારા બાળકો માટે જો વિચારતો હોય તો હું ફક્ત ને ફક્ત એવું નહીં વિચારું કે મારું બાળક એક એકેડેમિક નોલેજ ઉપર ફક્ત ડિપેન્ડન્સી હોય અને એ જ ક કરે બીજું કોઈ કામ એને આવડતું ના હોય હું એવું ના ઈચ્છું મારું પોતાની માન્યતા એવી છે કે માણસે આજના સમયની અંદર અને આપણો જે દેશ વિકાસ વિકાસશીલ દેશ છે અને જે ગતિથી વિકાસ એને રફતાર પકડી છે વિકાસની તો આ આ યાત્રાની અંદર તમારે જો સહભાગી થવું હશે તો તમારે કૌશલ્ય લઈને ઉતરવું પડે એમ છે કૌશલ્ય વિના તમે ક્યાંય ચાલો તેમ નથી તો એ જ જવાબદારી સ્કૂલ અને કોલેજ ની બને છે સ્કૂલ કોલેજને ફરજિયાત પણ આ વસ્તુનો અમલ કરાવવા માટે જે વર્તમાન સરકાર છે એને પણ એટલું ધ્યાન લેવું જોઈએ કારણ કે સરકારશ્રીનો જે ભૂમિકા છે એ અતિ અગત્યની છે કારણ કે સરકારશ્રીના જે આદેશો હોય એના સૂચનો હોય. પ્રમાણે દરેક મંત્રાલયો કામ કરતા હોય છે તો એ મંત્રાલયોમાંથી જે એમને જે સૂચન મળે છે એ વિભાગો સુધી આવતી હોય છે વિભાગોમાંથી પછી એના જે કાર્યક્ષેત્ર છે ત્યાં સુધી પહોંચતી હોય છે તો એ એમાં સરકારે અને જે આપણા નાગરિક એમને પણ જાગૃતતા કેળવવી જોઈએ કારણ કે હવે એવું જમાનું નથી રહ્યો કે તમારે કોલેજ સુધી પહોંચવું ફરજિયાત હોય તમે નાના અને ટૂંકા ગાળાના કોઈ એવા કોર્સ કરીને પણ રોજગારી માટે તમે કેપેબલ બની શકો એમ છો તો આ મારો એક વ્યુ રહ્યો છે કે આજનું સમયનું જે ભણતર છે એ ફક્ત પુસ્તકયું ના હો હોતા એની સાથે સાથે કૌશલ્યવર્ધન પણ હોવું જરૂરી છે.
ના ના સો ટકા સાચી વાત છે તમે જે પણ કીધું હું સો ટકા સાચી રીતે સંભજ છું એ વસ્તુ થી પણ આ વસ્તુને હું જો વધારે સારી રીતે સમજવા માંગ તો મારો એક એક પ્રશ્ન છે. લાઈક એ વિશે ત થોડું જો ભૂતકાળમાં ડોકી કરી તો એક સમય એવો હતો કે જયારે તમે કોલેજ જીવન જીવી રહ્યા હતા કે કોલેજમાં એક કોલેજયન તરીકે તમારો અનુભવ હતો યુવાન તરીકે બરાબર. બાદમાં તમારા લગ્ન થયા અને લગ્ન થયા બાદ તમે એક પિતા બન્યા. હવે મારે અ તમે જણાવી શકશો કે એક પિતા બન્યા બાદ અને પિતા બન્યા પહેલા તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે.
હા હું ચોક્કસ જણાવી શક કારણ કે પિતા બન્યા પહેલા ન વિષય એવો હતો કે હું ફક્ત મારા પોતાના જીવન માટે જવાબદાર હતો કે કોઈ કૌશલ્ય ની વાત કરું તો હું પોતે વિચારું કે મારે કઈક શીખવું છે મારે કઈક કરવું છે પરંતુ પિતા બન પછીનું જે જીવન છે એ જીવન એવું છે કે હું ફક્ત મારું નથી વિચારી શકતો મારે મારી પ એનું પણ વિચારવાનું હોય છે મારા બાળક ન પણ વિચારવાનું હય તો સમય ન પણ અભાવ હું જોઈ રહ્યો છું એમાં.
બ બરાબર છે જુવઓ તો મારો કેહેવાનો મુદ્દો એ છે કે એક પિતા બન્યા બાદ તમારી જીવન શૈલીમાં ફરક આવે છે તમારા જીવન શૈલીમાં ફેરફાર થયો છે બરાબર. તો એવી જ રીતે વાત કરી એવી જ રીતે આપણે વાત બટ જોબ માર્કેટમાં હાલ એવું નથી કે ખતરો આવી રહ્યો છે જોબ ઉપર પણ જોબ નો પ્રકાર બદલાઈ રહ્યો છે. જેવી રીતે તમે એક પિતા બર્યા બાદ એક પિતા બન્યા બાદ તમારી જીવનૈલીમાં જે ફેરફાર તમા કરવા પડ્યા. કે જાલ મોડા સુધી બહાર પડતા હતા એફઆરવાર ન બંધ કર્યું પૈસા કમાવવા વિશે થોડું વધારે વિચારવા લાગ્યા તો અત્યારે જોબ માટે પણ એવું છે. કે જોબ માટે જે જરૂરિયાત એ માણસે જાતે શીખવી પડશે સમજવી પડશે. કેક એક કેક પિતા બન્યા પછી તમને એવું ભાન થયું કે ચાલો મારો પર જવાબદારી છે આ લોકોની તો મારે આ વસ્તુઓ કરવી જોઈએ બરાબર તો જોબ માટે પણ સેમ એવી વસ્તુ છે કે હવે દુનિયા બદલાઈ રહી છે. જોબનો પ્રકાર બદલાઈ રહ્યો છે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે તો એને અનુકૂળ થવા માટે હું શું કરી શકું.
બિલકુલ આ સાચી છે. બિલકુલ બિલકુલ તમારી વાત સાચી છે.
આ મારો મુદ્દો રહ્યો છે પણ હવે જો આપણે વાત કરીશું આગળ ફરી ક્યારેક. તો આ બધાને ચોક્કસ આપડણે લંબાવી સ સુટી
બિલકુલ ચર્ચા કરીશ ચોક્કસથી ચોક્કસથી.
ચોકટ ચોક